હલો.
હા. અવાજ આવે કે બરાબર.
હા.
અવાજ આવે કે બરાબર.
હવે આવે. કેમ છે મજાવાને?
હમ. મજામાંજ. રહી આપડે તો મજામાં જ રહ મજામાં જ રહી આપડે
બરાબર. આપડે શું કરે અમણા
ક ન હવે જે એક દાખલા ગણી જવાનો પ્લાન છે મારો
હા.
કોલેજમાં પેલું જન્માષ્ટમીને ગણપતિ ના ગમનગર જાય ને હશે ને
તે હવે રાખે તરે એ આ વખત બધી મુજ કરી જ લેવાની છે.
હા વખતે સેલુ વરસ એટલે. ગણપતિ વીસ જને જન્માષ્ટમીને
બધું રાખતાશે.
તો ચોથો વર્ષ આપડ કોઈ કોલેજમાં નઈ મલે?
હા?
ચોથું વરષ આપડી કોલેજ માં ની મલે કે?
વર્ષ ખબર ન કેયુંક છે તે. કોલેજ ના પેલા ખર્ચા થી રાખે કે નહી રાખે તે ખબર નઈ?
કોલેજ પર ચાલે કે.
હમ.
આ વખત નહી રાખેલો એટલે ત્રીજા આપેલા હતા તે ત્રીજા વરસ વાળા.
હા હમ. એ લોકને એ લોક ને નહી મળે એને તો ડાયરેક્ટ પેલું જ ત્રણ વરહ.
આપણેે એ જ ને ચાર.
હા.
આપણે જ ચારને.
હા ચોથું વરહ હવે.
જેની ઈચ્છા રઈ તેને.
હા આપણા રાખતા સર કેવું.
પેલા ઉપર જ ચાલે.
સર જ જાનું. હ એ બીજું આરામ.
આરામ મા જ હવે.
રાજા હમણાં હતા.
હમ હમ.
હ વરસાદ આવે એટલે.
બધા પાણી ન ભરાઈ એને તરત જ આવે.
નીચે બહુ ભારે ભરાયેલ છે પાસળ નું ગટર ને બધું હાથે.
કોલેજમાં કેવી મજા આવે કે.
કોલેજમાં તો હવે તો કંટાળો જ આવે એસવાય હુધી મજા એવી જ કર લીધી પણ હવે તો. જરાક ચોમાસું પતે પછી ખબર પડે કે એક.
સ્પોર્ટમા ને ભાગ લીધો કે નહી આજુ સુધી.
ની રહેે ની દેવલ તો.
હા.
ની નીલ હતો. એન એન એસ વાળા હતા અમે તો એમ એસ એસ.
એસ એસ હા એન એસ એસ જ. એકાદ બે દસ જ ગેલા પછ તો કંઈ જયા જ જવા નહી ને કંઈ. કેજીઓ હા નયમણ આટલે.
આનું સર્ટિફિકેટ આપે કે બાકી.
કઈ જાણે.
જે લોકો યાદ કરે તો એ લોકોનેે વારી આપડે તો કઈ બધું ફરવાઈ ગયું.
એફઆઈમાં બાકી જતા હતા કે નીલ પણ હતા.
પણ હા એકાદ બે ચખી જવા માટે ગેલો.
નહી અમે તો ગેલા રે પેલું. સ્કૂલ માં લઇ ગેલા પછી એકાદ મંદિરે લઇ ગેલા.
રેલી માં ને ગેલા જ ખાલી પહેલે પહેલે સ્ટાર્ટિંગ માં રેલી રાખેલી હતી ત્યારે.
બાકી તો કઈ ગયા જ નહીં.
બરાબર.
એ એલુંગો. સ્વામિનારાયણ મંદિર તાંજ રવાનું ન કઈ ગેલા જ નહી મે.
પણ એ લોકો કેમ્પમાં લઈ જાય તે ભી કેવાક લઈ જાય. એક દિવસ ત કેમ્પમાં રાખવા પડે કે નહી એમ. સપડાઉન જેવું કરવાડે તો કોણ જાય
થોડી કઈ નવરર એક ગતા
હમ
હા
રાખે ને તે તો કેમ રાખે ઘણા દિવસ ન
એટલે એનંદ માંથી
તેમાં ભી તો લઈ જ જાય ને બે ત્રણ દિવસ ને એવું
એ નહ ખબર રે બાકી ગ્રુપમાં જોયેલું ત્યાધ તો એવું જ કેલું
નહી રે હમણાં ત્યારે મને નીલે કીધેલું અહીયાયા તિથલ સ્વામિનારાયણ મંદિર પાસે તાંજરાનુંને એવું કે બે કે ત્રણ દિવસે એવું
હહા લખટલો
રાખે ર અઠવાડિયા નો ભીતર રાખે એકનાખી એટલે સેમ પા ભરીને એક બધા ગેલા એકદા કંદરા ગેલા ને એકદા હ ગેલા કે ધરમપુર બાજુ કે કઈ પેલું કઈ કતા બેસ્ટદારકા
હમ
હબને વસ દ્વાાર કે હ લઈગલા તે બેસ ધારા કે એવું લઇ ગયેલા તે કેમ્પમાં ઘણા દિવસ તો જ હ
ગ તો ખરાબે
હ
હલો અવાજ બો અટ કેજો.
તો હજ કે.
હમ હજુ ભી.
હવે ક આવે.
પાજો.
હમળ કે.
હા હવે જરા જરા. લર હભ
મમનપ વરસાદ એટલે ભાર પનનેકડ
તજ
બધા પર આવી ગયલું છેલ રોડ પર બધે
હ તો તે ખબરા
આપડ ત પેલી બીજી નવી બની ગઈ છે કોલેજને ફાર્મસી વાળી
હા તે જ કઈ કોણ ક કે ઉદઘાટન કરવાનું છે એમ.
કેરીશે.
તેની ખબર ચોવીસ કે એવું કઈ.
હ અડમિશન બનર લગાવેલું હતું.
હા કય હતું રે.
એ ફાર્માસી હતું એડમિશન
કરમ છે.
સૂરન પને જો એડમિશન શૂર આવાર્સથી સૂર્યવ
હમ હમ સ તેમાં હું.
ફાર્મસી વારા ફાર્મસી નવ કરવંત હતી
તેમાં હું આવે આવે.
હ પ સાન્સ વાળાને કેવું જેવું આપું છે કદ. ફાર્માસી તે વતે મનોહને ખબર લ.
હા હા.
આપડે અ તો કોલેજ ભી બહ નર્સિંગ ડિપ્લો એન્જિયંગના પતિ હા છે બરાબરને.
હા.
એ ક બીજું પાછવા લખવાનું કેવું.
કેતાવે બછ.
દેશમાં કેટલા ટકા આવેલા અત્યારે.
દહમાંજોહેેઠ.
સરશે.
હા
ને બારમા માં.
તેમમાં બી ચોશે.
હરકત.
હા.
સ્કૂલ માં ક્યાં જાતો સ્કૂલમાં ક્યાં જાતો હતો.
દસમું ધોરણ પેવાક બાજુ
કેટલી કેટલીક બદલેલી કેટલીક સ્કલ બદલેલી
બેચ ખાલી એક જ એમ કે તો ચાલ એક જ ખૂલ પર લઈ
એક થ પહેલે કા આઠ
એકથી આઠ પછી બીજી સ્કૂલ
મેં તો ત્રણ બદલેલી પે એક થી પાંચ પ છ્યા હ નોકીવા એકથી પાચમાં એક થી પાંચ મિ મામાન જ જતો હતો પછી છ થી આઠ મતા થી જ નાનકુંડા અને વ નવ થી બાર મારા ઘર થી પછ ગે
બરાબર મારે નવ થી દસ ને પછી અગયાર બાર
એ
ફખી જાય ભલે ત્રણ પા્રણસપલ શ જ
હા હા
હમમ
કા સ્કૂલ કા તમારે ગરબાજેટ છે
ફેર બાજુ તો ન ભણલો આગે હોસ્ટેલમાં ગરબા ગામમાં તો ગેલો જ નહી એમ તો ચાાલ બલવાડીી ખ કેટથી ગામમાં નવ અગાર અગિયાર માંથી હોસ્ટેલમાં
તો એ જગ્યા
ત બીએલ પટે
બેરા હું ક બીજું ઘરે બધા મજા માનો
માજમાં આજ
બટ બળ તો સુ રક્ષાબંધન
એ જમણે તો હરે જાવ હે ઇન્ટરલ આવે પછી હાર પે પી રાજજા રજા મલ હૈ
હા અમારા બેન હશે ને ભાઈ બેન
છે
અરા ભાઈ બેન હશે ને
એક બેન છે ચ
કેલી બે એક
ઠીક હ
બજટ પછી એકા દિવસ
હા સાલ
ચાલ
હા